હા વાજ
હા બસ તમે છો મજામાં?
હા બસ કરો છો તો!
બસ કઈને બેઠી‌ છે.
બરાબર હું ને આ રથયાત્રા હમણાં કને તો પ્રસાદ ખાતી. હ હ ચોક્કસ જાંબુન એવું બધું હતું તો
મજા આઈ.
હા મજાએ આ વખતે તો એમ વરસાદ પડ્યો તો પણ કેવું આમ થોડા થોડા છાંટા પડે ને એ રીતે એટલે મજા આવી હતી. અને આમ ચાલવાનું આપણને નહી ગમે. જો આવું કઈશકમાં જઈશું ને તો આખું સિટી ફરી લઈશું.
તેજ અને છાંટા છાંટા ચાલુ હત ને એટલે વધારે મજા આવે ઘરે એ ના અાગે થા એ ના લાગે આવું હોય ને વાતાવરણ.
હા મુજા એમ. અને થોડું આમ ભક્તિમય જેવું વાતાવરણ રહે આખા સિટીનું ને બધું પબ્લિક જોડાય એટલે બહુ ગમે.
સકારાત્મક ઉર્જા જ હોય આજુબાજુ.
અને બીજું કેવું આમ નાચતા કૂદતા જઈએ ને આપણે.
મજા આઈ જાય.
મજ્જાય જાય પગ પગ તો ત્યારે નઈ દુખે.
એજ ને મજા આવશે ત્યારે પછ પછી રાત્રે ખબર પડશે.
હા પણ એ દિવસે તો એટલું સરસ મંદિરમાં હોય ને અને જમવાની લઈને બધી સુવિધા હોય બધા માટે અને એવું બધું સરસ હોય છે
હ બધા ના આમ સાચા એટલા બધા
હમ અને એવું નાહ કે કોણ એમ બધા બધા જોડાય. બધા જ આવશે બધાને આરતી નો પ્રસાદ નો બધાનો લહાવો મળે
હ અને પ્રસાદ તો એટલો બધો વેચાય ન
હા પાછા પેલા હાથી હોય ને એવી મજા આવે હાથી ને કલર કરેલા હોય આ વખત તો બેબી એલિફન્ટય રાખ્યા હતા હાથીના બચ્ચા
હ એ નહ જોયું મેં હજી
હમ નાના મજા આવે એટલો બધો પબ્લિક હોય. એ પ્રાણી કેવું નહીં એમ મસ્ત
કેટલો મસ્ત લાગે ક્યુટ લાગે અ બેબી એલિફ ફ્રન્ટ એટલો બહુ મસ્ત લાગે હા એ લોકો મસ્તી ખોર હોય પાછા
હમ અને ભજન કીર્તન કરતા કરતા એ જવાનું છે છેક સુધી મંદિર થી ચાલુ કરી ન બધે સ ફરવાનું પછી પાછું મંદિર જવાનું આરતી કરવાની
મજા આયી
મજા આવી જાય અને આમ ભઈ બેનનો પ્રેમ બી કેવો હે ખાલી અ ભગવાન ના બેને એવું કીધું તું સુભદ્રા બેહેને કે મારે આજે આખું દ્વારકા નગરી જોયું છે એમાં તો બ રામ ને ભગવાન કૃષ્ણ બંને ઓ આ બેનને લઈને રથમાં આખું દ્વારકા જવા માટે નીકળેલા ને ફરાયા હતા. એટલે રથયાત્રા કાઢે
હા આ મને મને થોડું થોડું ખબર હતી.
હમ એટલે એમના બેને જીદ કરી તી કે મારે પણ આ ખું નગર જોવું છે એમ દ્વારકા નગર કેવું છે. તો પછી બંને ભઈઓ એમના બેનને રથમાં બેસાડીને આખા નગરમાં ફેરવે છે.
હ હ
અને આખું વર્ષ આપડે છે ને મંદિર માં જઈશું પણ રથયાત્રા ના દિવસે કેવું હશે. કે ભગવાન આપણને પોતે રસ્તે રસ્તે બધ ધા શહેરમાં ફરે એટલે બધાને આમ રસ્તા પર મળવા આવે એમ
જે મંદિર ના જઈ શકતા હોય એ લોકોને પણ
હા મજા આવે એટલે એ સમયમાં બી ભઈબહેનનો પ્રેમ આવો હતો. એવું આમ આપણે જોઈ શકીએ ને અને આપણા ભયો
કશું કેવાય જ નઈને
બેન તો તારું જો
એજ
તું તારું કર
મને ના કહીશ તું તરું કર ને મને આ કરી આલ તું આ બનાવી આલ મને આ ખાવું છે પેલું ખાવું છે.
અન પોતે કશું શિખસે નહી
હ અ
અરે અ વેકેશનમાં એવું થશે જો વેકેશન હોય આપણાને ય રજાઓ બધાને રજાઓ ભઈઓને બધા ઘરે હોય એમાંય છે ને કઝિન્સ બધા ભેગા થઈએ ને મેગી બનાઈએ પાસ્તા બનાઈએ હા બનાય તારે બેન યાદ આવે અને પછી શું કે ખબર ખઈ ને ઊભા થઈ જશે વાસણ બાસણ ઘસ વાના બધું આપણા ને
હ એ લોકો કસુ નહી કરાવે
કશું નહી કરે ના ખાવાનું હોય ને એટલે બધું સમારી આપશે ખરા બધું શાકભાજી આપણે અંદર નાખીશું ને મેગી પાસ્તામાં પછી બીજું કઈ મોમોઝ તે બનાય ને એ બધું કટિંગ કરી આલશે
કોઈક વાર જ કર્યા પે એ તો મારે ભાઈ એને ખાવું હોય ને ઈચ્છા હોય તો ખાવાનું હોય અને ઈચ્છા હોય કે હા ચાલ કરી આપું
ઈ ચ્છા હોયન તો કરીઆલ શે
એમાં પણ ઈચ્છા હોય ને તો જ કરી આપે ભલે એને ખાવું છે પણ મને ઈચ્છા હોય તો ચાલ કરી આપું માર બેનને તો જ કરશે બાકી એને ખાવું હોને તોય ના કર કોઈક વાર તો
ઈચ્છા ક્યારેય હોય ખબર બઉ ભૂખ લાગી હોય ને એવું હોયને કે મારી બેન વહેલી વહેલી બનાય દે અને ખાઈ લઈએ તો આ કરી આ લશે બાકી ખાલી એવું હોય ને કે થોડી વાર રઇન ખવાય તો એવું વિચારે મારી બેન બધું કરશેને એવું તો ખા ઉં છું કઈ સુધી હું બેસી રહું ફોન મચેડશે
આવું છ અત્યારે અને પહેલાના જમાનામાં કેવું હતું બધું
હમ ભોઈ બહેનને લઈને રથમાં અહીયા તો શું રથમાં બાઈક પર બેસાડી લઈ જાય ને તોયે વિશ્વાસ નહી મનતો
ના બાઇક પર બેસાડી ને લઈ જાય એ બહુ મોટી વાત
હ.. હ... હ... તોય ઘરે પાછો લાવશે કે નહી દસ વખત ભગવાન ને યાદ કરું ભગવાન
રથયાત્રા યાદ આઈ જાય કે ભગવાન અમને બચાવી લેજો તમારા રથમાં લઇ જજો
હમમ.. હમમ એ જ તો પણ સારું આમ બધું પબ્લિક આવું જોડાય ને મને તો ગમે મજા આવે ફરવાનું પછી બધ એન્જોય આમ એક દિવસ
પણ આમાં કેવું છે અમુક જગ્યાએ તો રથયાત્રા નીકળે આપણે સિટી માં બધા રસ્તા ખોદેલા હોય એ માયે વરસાદ પડે તો પછી ત્યાંથી જાય નહી એટલે અમારી બાજુ તો નહોતી આવી રથયાત્રા
બરાબર એટલે આમ શું કહેવાય રસ્તાઓને ને એને લીધે બાકી અને પેટ્રોલિંગ પોલીસનું પેટ્રોલિંગયે સારું હોય છે રથ રથયાત્રામાં કે કોઈ ઝઘડો બગડો ના થાય એવું બધું ધ્યાન રાખશે જનતા નું ધ્યાન રાખે છે સરકાર રાખું જ પડે ને જનતા થી તો આઈ છે હે.. હે.. હે..
એજ ને
પછી નહી આવે ફરી
એ વાત એ સાચી
હ એટલે આવું મજા આવે આમ થોડું ભક્તિમય વાતાવરણ રહે પછી હવે શ્રાવણ મહિનો આવશે ને એટલે અમારે અહીંયા તો કેવું ખબર રોજ છે ને પેલું વીસ ભૂસા હોય ખબર તો સોમવાર હોય તો મહાદેવજી બની ને આવે
અ. હ...
પછી મંગળવાર હોય ને તો માતાજી બનીને આવશે પછી ગણપતિ દાદા બનીને આવે પછી શનિવારે છેલ્લો દિવસ હોય એ દિવસ હનુમાન જે બનીને આવે અને બધાને ઘેર થી તેલ માગે
હા
એવું હોય આતો શ્રાવણ મહિનાના પહેલા અઠવાડિયામા આવે એવુ અને અમારા ઘરથી માદેવજીનુ મંદિર નજીક છેને. તો અઈયા પેલા રાજસ્થાનથી પૂજારી આવે ને તો સવારમાં ચાર વાગે આમ હાથમા બેલ જેવુ લઈને નીકળે સેજ આ કળ જાય ને બે બેલ ખખાડે સહેજ આ‌‌ગળ જાય ને બે બેલ ખખાડે રોજ આવે સવારમાં વેલ્લા
હા હા
પછી ખબર પેલો પ્રભાતિયા ગાય.
હમ્મ
એવું છેને, એમ ભ પછી એક બે દિવસ પછી આમ એ એવું બી હોય. કે સવારે સવારેમાં ભોજન ગાતા ગાતા આવે સવાર ચાર સાડા ચાર વાગે
હા
આજની તારીખમાં એવું થાય છે અહીંયા તો શ્રાવણ મહિનામા
અરે હજી બધુ બો બધે થાય છે.
શહેરમાં અમુક વસ્તુ આમ લુપ્ત થઈ ગેઈ પણ ગામડામા હજુ જીવંત છે, બધું એમ
પણ મજા આવે, હ, એ બધું જોવાની ને બધુ અ તમને ખબર પેલા પેલું અ કઠપુટલી અ વાળા આવ વાળા અતા પેલા સોસાયટી સોસાયટી એ એ અવે ઓછા જોવા મળે
અન પછી પેલું દોરડા પર ચાલે ને એ
હ, એ તો મેળો આવે ને ત્યારે આવે છે, હજુ એ પણ
આ પેલું છોકરી નાની હોય, એને માથે આમ બેડા જેવું મૂકેલુ હોય. અને દોરી પર ચાલે એને શું કેહેવાય? એને અમે ભૂલી ગઈ છુ, નામ એ એ બધુ મેં જોયેલુ છે.
પેલુ કઠપુતલી વાળું તો બો આવતું સોસાયટી એ સોસાયટી એ આવતુ
પછી છેને, અ આ બધુ શ્રાવણ મહિનો હોય ને તો અમારે અહીયા આગળી પેલી કાળી ચીકણી માટી ની આવતી
હા,
એનું ગો ગોળ બનાવે પછી એ ગોળ ગોળ જોઈન્ટ કરી અને શિવલિંગ બનાવે
હા હા
થી ગણેશ અ ગણેશજીની એક દિવસ મૂર્તિ બનાવે પહી બીજા દિવસ શિવજીની બનાવે શિવ પાર્વતી તીન બનાવે રોજ જુદી જુદી માટી એ પછી એ કરી અને રોજ મૂર્તિ બનાવે
આહો
પણ છેલ્લો સોમવાર હો. હોય ને તો ધી ના નાના મહાદેવ બનાવે છે, ધી ના
ઘી ના
આપણેે ઘી નહી ખાતા
હમ, પણ ઘી નુ શું બનાવુ
મહાદેવ
ઓહ
નાના, હ, એની બાજુ આમ કાચ ફિટ કરી અને રાખે એમ
એના પણ એ પેલું ફ્રીજમાં ના રાખ રાખવું પડે થીજાયેલુંવી રાખવું પડે તો
જાયેલું ઘી હોય ને પછી એની અંદર ઠંડકવાળી હવા નાખી અને કાચ ફીટ કરી દે
હમ.
એટલે એકદમ આમ ફિટ. કે એયરટાઈટ એમ કઈ જાય નહી, હવા અંદર. હ, પછી છે ને બીજા દિવસે એ ઘી પીગડે ને એટલે બધાને. પ્રસાદ આલે બધાને ઘેર થોડો થોડો
અ હું પહેલા જ્યાં રેહતી હતી ને ત્યાં મહાદેવજી નું મંદિર હતું ને ત્યાં મહાશિવરાત્રી વખતે આવું થતું ઘી ના કમળ બનાવતા હતા
હમમ
અને એટલા મસ્ત બનાવ્યા હોય ને ઘીના કમળ કે બે ત્રણ દિવસ સુધી ત્યાં એવા ને એવા જ હોય
હા. અમરનાથની યાત્રામાં નહીં ઘીનું શિવલિંગ જાતે બનેને પછી પીગળી જાય છે.
હા હ અ
એવું આ વર્ષે હતું જ નહી પણ વહેલું પીગળી ગયું ગરમીના કારણે.
હ- હ પણ આ વખતમાં ગરમી કેટલી પડી.
હમ -એટલે. સારું ચાલ મળીએ પછી હું પછી વાત કરું બરાબર.
સારું સારું.